હા બેન તો અમને મારી અવાજ આવે છે પણ તમારી અવાજ નથી આવતી બેન
કવ મારી આવા
ના બેન નથી આવતી હેલો હા બેન હવે આવી તો અમારી અવાજ
તમે કેમ છો મજામાં છો
હા હું મજામાં છું તમે કેમ છો
આપે છે ને જે ત્રી વિશે વાત કરવાની છે કે સ્ત્રી આ જીવનમાં કેટલી મહત્વ છે સ્ત્રી નની હોય તો આપડા જીવન બી એમ નહી ચાલી શકે આ દુનિયા બી નહી ચાલી શકે સ્ત્રી વગર તમે શું કઈ કેશો
હા તમે બરાબર કીધું સ્ત્રી છે ને આપણા જીવનમાં બહુ મહત્વની હોય છે આપણે બધા માટે સ્ત્રી એટલે આપણે પોતે જ એક સ્ત્રી છીએ આપણા વગર આ જીવનમાં કઈ નહી થતું પેલે તો સ્ત્રી ના કઈ રૂપ હોય છે જેમ કે બે ન અ છોકરી બઉ નણદ મામી કાકી એક જ સ્ત્રી છે ને બધા જીવન જીવી લે છે પેલે તો હું સ્ત્રી ના વિશે હું કું છું મા ના વિશે જો માં હોય ને તો મા ન હોય ને તો જીવનમાં કોઈ આગળ વધી જ નહી શકે પેલે તો મા એ આપણાને જનામ આપે છે પછી તેનાથી દીકરી થાય છે દીકરી થી કોઈની વહુ બને છે કોઈની વહુ પછી તે કોઈની સાસુ બને છે અ એવી રીતે આ જીવનનું ગુજરા જીવનમાં આવી રીતે તે ચાલતું રહે છે અને હું માની વિશે વાત કરું ને તો મા તો આપણા લોકો માટે ખુબ જ અગત્ય ની છે માં નહી તો કઈ નહીં આખા જીવનમાં તમે શું કેવા માંગો છો વિશે હ
હોય તો આ જીવન માં કઈની હોય કે વગર આપડે બી કેવી રીતે હોય શકે છે એટલે આપણે આ જીવનમાં છીએ અને અ મા વગર આપણું જીવન બહુ અધૂરું છે મા છે એટલે આપણે છીએ મા આપણે જન્મ આપે છે આપણે માં આપણે નાનાથી મોટા કરે છે અને વધારે કરતા તો હાલના જમાનામાં કેવું છે કે વધારે છોકરા લાવવા આપણે કેવી રીતે મોટા કરીશું આ કરીશું બારે લોકો એમ વિચાર કરે કે આપણે વધારે છોકરી છોકરીઓ હોય તો કોઈને એવું બી હોઈ શકે કે ત્રણ ત્રણ ચાર ચાર છોકરીઓ હોઈ શકે છે એ લોકો તો બી છોકરાની રાહ જોઈને બી લાવતા હોય છે છોકરા અને બહ એમ બઉ એમ જોઈએ છે કે હવે કે છોકરા ના લીધે કેટલી છોકરીઓ બી થાય છે કે સારું છે કે છોકરીઓને બી આગળ વધારી આપ આપણે ભણાવીએ ગણાવીએ બહ એમ સારી રીતે એમ જીવન આપે છે આપણા મા બાપાને આપણે બહ એમ સારી રીતે રાખે છે મોટા કરે છે આપણે લોકોને આપણે અને આપડો બાપ મા બાપ આપ આપડે ની હોય તો આપડે બી આ જીવન માં ની હોય આપડે મા બાપના મા બાપ હોય એટલે આપણેે છીએ અને સાચી વાત છે કે ઇસ્ત્રી એ આ દુનિયામાં બહુ બ જરૂરી છે સ્સ્ત્રી વગર આ દુનિયા બી હોય છે કે કોઈ ઘરનું કામ કરીને બી ચલાવે છે કે
અને ઘરનું કામ બી કરે છે અને બહાર આપડે મહેનત કરીને બી એ લોકોને પોયરાઓને સાચવે છે સ્ત્રી સ્ત્રી કેટલું દુઃખ કરીને નેીમ એ લોકો કોરાને ખુ જોવા માટે કેટલું બધું કરતી હોય છે તમે શું કેશો હેલો
હા તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે આપણા જીવનમાં છે ને સ્ત્રી ન બહુ મહત્વ છે સ્ત્રી જેમ કે હમણાં વાત કરી ને એમ આ વિશે હવે હું બેન વિ વાત કરવા માંગુ છું જો બેન ભાઈ માટે બેન બહ ખુબ જ જરૂ જરૂરી હોય છે કોઈના ઘેરમાં જો બે છોકરા હોય ને એમાં છોકરી ના હોય ને તો તેમનું જીવન ખરાબ છે છોકરી વગર તો ઘર બી નહી સારું લાગતું અને જયારે એ સ્ત્રી છે ને એક મા બને ને ત્યારે પોતાના છોકરાઓ માટે તે બહુ મોટ ું કવચ હોય છે અને પછી જયારે એ પોતે દીકરી બને છે કોઈની તો ત્યારે એના નખરા ઉઠાવવા માટે ના જ ઉઠાવ છે તેની માં અને તેના પપ્પા બંધીઓ ખુબ જ અ લાડથી તેને સહકારીને પાડે છે પછી આવે છે જીવનમાં તેમના માટે તે કોઈની અ બૈરી બનવાનું અને જય્યારે એ કોઈની બીવી બને છે ત્યારે પણ તેના વર જો તેને સારો વર મળી જાય તો તે પોતાની બયરીને આખી દુનિયા ની સેર કરાવે છેને બહ સારી રીતે રાખે છે અને સ્ત્રી એના પ પછી જો આપડે વાત કરીએ ને તો સ્ત્રી પછી અ પોતે એક બનીને જો દીકરીને જન્મ આપે છે ને તો તેના માટે બી તે ખુબ જ ખુશ થાય છે આ દુનિયામાં છે ને છોકરીઓ સ્ત્રીનો ખુબ જ અગત્યનો અ ભૂમિકા છે સ્ત્રી નહી હોય તો આ દુનિયામાં કઈ જ નહીિ હોય તમે શું કેવા માંગો છો
છે તમારી કે ઈસ્ત્રી હોય તો આપણે આ જીવનમાં ઈસ્ત્રી વગર કઈ નથી કે આ કે આપણા જીવનમાં સ્ત્રી હોવી બહુ જરૂરી હોય છે સાચી વાત કરી કે તમે કે આપણે સ્ત્રી આપણે સાચી વાત કરી તમે કે આપડા ભાઈ બહેન અને ભાઈ બેહેન ની હોય તો ભાઈ એની બેન ની હોય તો કેટલું એમ લાગે કે એને એને બેન વગર આપણે રક્ષાબંધન ના દિવસે કેટલું ઓલું લાગતું હોય છે કે મારી મારી બેન હોતે તો મને રાખડી બાંધ આ અને બહ એમ સારી રીતે થી આવતે મને રક્ષાબંધન દિવસે બહ તહેવાર ઉજવતો અને બે વગ જીવ ત કેવું આપણે ગમે તે આપણે આપણા પોતાના પોતાના ભાઈ ને માનીએે ને એટલું બીજી બી બેન નહી માનતી હોય આપડે હંમેશા છે ને ભલે ગમે હોય સ્ત્રી તો એક ઘરમાં રહેવી જોઈએ છોકરી બી અને આજ આ જીવનમાં તો સ્સ્ત્રીની કેટલી એમ મહત્વ છે કે સ્ત્રી આપણા ઘરમાં આપડ કેટલું એમ સારું ઘરમાં આપણે વિચારીએીએ કે આપણા ઘરમાં આપડણે કેટલું મેરેજ કરતા હોય છે આપડે ઘર ઘરનું કામ બી કરીએ કોરા આપણે છોકરાઓને બી હચવવાનું કેટલું એમ મહત્વ છે કે ઇસ્ત્રી વગર આ દુનિયા ભી નહી ચાલે તમે શું કેશો
હું તો એજ કેહેવા માંગુ છું કે તમે જે પણ કીધું ને એ ખુબ જ સરસ કીધું છે કારણ કે સ્ત્રી એટલે આપણા જીવનમાં ખુબ જ અ સારું કહેવાય છે આપણા જીવનમાં હું બધા બધાને અગર જો સ્ત્રી ના હોય ને તો માણસ બેકાર હોય છે અને એ લોકો ન કામ તો હોય છે ફક્ત કમાવાનું પણ સ્ત્રી છે ને તે આખા ઘરને સારી રીતે જળવાઈને રાખે છે આપણા ઘરનું કામ પણ કરે છે અને સ્ત્રીની હું વાત કરું તો તે બહુ સરસ રીતે પોતાના છોકરાઓ સારી રી રાખે અને પોતાના પતિને બી સારી રીતે અને કેટલાક લોકોને ઘેરમાં તો અ રોજે રોજગારી ની બહુ પ્રોબ્લેમ હોય તો તે કમાવા જાય છે અને અને પછી એ અ પોતપોતાનું ઘેરનું પણ કામ ખુબ જ ચલાવે છે કારણ કે કે ઘણા લોકો છે ને બધાની આર્થિક સ્થિતિ બરાબર નહીં હોય એક પણ સ્ત્રી જ્યારે એક અ સ્ત્રી છે ને બધા રૂપો માટે એ હોય છે જેમ કે કાલી દુર્ગા અને બધા ન રોપ એ સમયે લઈ લે છે જયારે એને જે બનવું હોય એ ને ખૂબ જ સારી અને સિમ્પલ પણ છે અને ખૂબ જ ડેન્જર બી છે ત્યારે એમને પોતા પર આવે જો છોકરા પર આંચ આવવાની વાત હોય ને ત્યારે દુર્ગા અને ચંડીનો બી રરૂપ લઈ લે છે અને બને ત્યારે એમ લાગે કે આ આખા દુનિયાની અ દયા કુપાડ બધું એને એના દિલમાં જ છે સ્ત્રી ખૂબ જ હ ખુબ જ સારી અને એ કહેવાય છે તમે શું કેવા માંગો છો
સાચી વાત છે તમારી કે સ્ત્રી ઘરનું મેરેજ બી કરી શકે છે અને બ કામ બી ઘરમાં બે પૈસા કમાવે તો ભલે એ કમાવા ભી જાય છેરે હબન્ ટલ નહી કરી શકે એ વિચારે છે બાર જેને કમાઈ શકે છે અને કેટલું એ ચ કેટલા લોકો ના તાના બી ખાઈ લેજ ઘરમાં એ ઘરમાં હોય તો કામ કરીને થોડી આરામ કરી લે તો સાસુના બી તાના ખાઈ લે છે એ રીત ચૂપચાપ થઇ જાય છે તો બી પછી એના બાળકોને મૉંઢુ જોઈને અ એક કામ કરવા જતી હોય છે તો કેટલાં વર્ષનું દુઃખ જેવું હોય કે કોઈ સ્ત્રી કોઈ સ્ત્રીને સારું એમ જીવન મળતું હોય છે કે સાસરીયુ સારું હોય છે કોઈને અને કોઈના એના પરિવાર બધા સારા હોય છે અને
એની
બહુ સારું હોય છે અને સ્ત્રી માટે તેટલું કોઈ કોઈ હસબન્ડ એવો હોય કે સ્ત્રીને આપ જાણી શકે એને એનું મન જાણી શકે એના મનમાં શું ચાલતું છે કોઈ રીત આપણેે એવા હોય છે હસબેન્ડ અને કોઈ સમજે ના હોય તો એ લોકોની વાઈફની કેટલી સારી રીતે હોય છે તો એ લોકોને બારે ફરવા લઈ જાય અને એ લોકોને બારે લંચ કરાવે અને બહુ એ સારી રીતે એમ ફરાવીને રાખતા હોય છે અને કોઈ કોઈ હસબેન્ડ એવા વાઈફને એટલું સારું રાખે ન એનુ એના માટે એનામાં ધ્યાન બી નહી આપે એ પોતાનું આવ હોય ત્યારે મોબાઈલમાં લઈને બેસી છે એમ જરૂરત કઈ વસ્તુ જોતી હોય કે તે કઈ કેવું હોય તો બે વાત કરી શકે છે મારી પાસે સ્ત્રીને બ એમ દુઃખ બી દુઃખ હોય છે અને સ્ત્રીઓને કેટલું આમ સહન કરીને એ જીવન નીકળ અને છોકરાઓ માટે જીવન નીકળતી હોય છે સ્ત્રી સ્ત્રી બાળકો માટે કેટલું આમ કરતી હોય છે કે મારું બાળ મારું બાળક સારું રહે એમ વિચારતી હોય છે એ લોકોને દરેક જરૂરિયાત પૂરી કરતી હોય છે તમને કેવી લાગી મારી વાત સાંભળીને
હા મને તમારી વાતો ખુબ જ સરસ લાગી ને આપણે જે સ્ત્રી રીતે વાત કરી છે ને તે ખૂબ ખૂબ જ સરસ છે આપે મને મારી સાથે વાત કરી ને તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર હમ